હલો. હલો.
હલોો.
હલો હલો હા હવે. હલો બસ મજામાં. તમે કેમ છો?
તો તમારે એક જાણકારી માટે પણ કરીશ. ગાડી વિશે તો તમારી સામે કઈ ગાડી લેવા. સ્પ્લેન્ડર ચાલે કે એની જાય?
અ તમારું મજે કેટલું છે? તે પેલા ત મને કયો.
બજેટ છે એક લાખ પચીસ હજાર રૂપ.
એક લાખ પચીસ હજાર રૂપિયા?
હા! કેટલું બજેટ છે આપડું? કે તો કઈ ગાડી લેવાય? સ્પ્ન્ડ જે કેય તે સજેશન મને આપે.
તમે ક્યાંથી ગાડી લાવ્યા?
અમારા માન્ય પ્રમાણે તમારો યુઝ શું છે?
હે એવું જ તમે ઘરકામ માટે કે જવા માટે ને એવા જ વળી.
બીજા એમ તો યુઝમાં બીજું કઈ એવું નથી. ઘર ના કામ માટે જોઈએ છે ને ચલાવવા માટે.
તમારી સારી એવી બોડી છે.
અરે, છે એકદમ મજબૂત છે. હમણાં પાંચ હજાર ને ઓછી લેવો.
તો પછી તમારે બુલેટ જ લેવાય. આ સ્પ્લેન્ડર ને એવું નાલા છોકરાઓનું. સ્પ્લેન્ડર, એક્ટિવ અને એવું, આપણે બુલેટ જ. પકડવાની બુલેટમાં કંઈ લઈ તે પછી તમે કેવો, કંઈ તમને ફાવે.
આપણને તો સ્ટાન્ડર્ડ લેવાનો વિચાર સે હવે. સ્ટાન્ડર્ડ માં પણ કિંમત હવે બધા બઉ કંઈ છે. એકને એસી, પંચ્યાસી ને. એવું કે છે, એટલે કે મૂકી જો મને લાગે છે.
એટલી બહુ કિંમત કહેવાય.
હા, જોવા માટે છે. મોલ
પટ
એટલે એકવીસ નું મોડલ છે.
તો પછી એમાં તમારે એક વસ્તુ. કરાય કે સ્ટાન્ડર્ડ લઈ લેવાય.
સ્ટાન્ડર્ડ ની કિંમત બી જે છે ને એક એસી. થી માંડીને બે સુધી જવા દે છે તે બી. એકવીસ, બાવીસ નું મોડેલ, તે તો કંઈ મજા આવે મને લાગે નહીં. એ તો ક્લાસિક છે. તે બહુ ઘણી ક્લાસિક આવેલી છે હમણાં. તેવી કિંમત એમ તો વધારે છે, પણ ગાડી. તૈયારી છે. સારી કંડિશનમાં છે. મે જોવા ગયેલો હતો. તો ગાડીના કલર બી સારા છે, અને બધી સારી કન્ડિશનમાં એવી હતી.
બુલેટ એવી વસ્તુ છે કે, તમે કેથે નીકળ્યા હોય, તો તમારે પર્સનાલિટી દેખાય. થાય, તમારો એક અલગ જ પાવર રહે એમાં. બુલેટમાં, એ બુલેટ એકદમ શાંત રીતે. ચલાવવાની ગાડી હોય, એમાં તમે શાંતિ થી જતા હોય. એ સસર લગાવ્યું હોય, ધીમે ધીમે અવાજ. આવે, ઢૂક-ઢૂક-ઢૂક-ઢૂક-ઢૂકૂક, તમારો અલગ જ રોલા જામે. એટલે, મારું માનવા કે તમારે હવે પૈસા બાજુ ન. ને બુલેટ લે લેવાય, સ્ટાન્ડર્ડ જેવી.
ચાલો, નહીં એવું રાખે. તમારે કઈ નજર માં હારી જવાય. બુલેટ મળતી હોય, તો આપડે જોવા જઈએ. એમ તો આપણું બજેટ છે એટલું, પણ તમે હવે ગાડી સારી રીતે. જોઈ રહીને, સારી કંડિશન માં હોય, તો તમે અપાવો, તો આપડે ત્યાં જોવા જઈએ.
સારો ને પાકો અપાવી દે, દોઢ લાખમાં. એટલે તમને સારામાં સારી બુલેટ અપાવી દે, બોલો.
આપડે કંઈ જગ્યાએ અરે, કરી નાખીએ ને. આપડું બજેટ તો છે, પણ હવે તમે. કે સારી જોઈએ, તો આપડે જોવું જઈએ. તમે કે, બાજુ જવા કેશો.
ચાલો ને, આપણે રાજકોટ. રાજકોમાં બહુ મોડું હબ છે, તેમાંથી બધી બુલેટો તમને મળી જાય, ક્લાસિક, સ્ટાન્ડર્ડ. માણીના જી કોન્ટિનેન્ટલ જીટી ઇન્ટરસેપ્ટર રોયલ એન્ફિલ્ડમ મળ બધી મળી જાય એટું ઝર ભાઈ તમને મળી જાય
એવું છે પણ ત્યાં બધી કંડિશન
એકદમ કંડીિશન એટલે એ વનકંડિશન આપડું બાલાજી બાઈક બા બાલાજી કરી ના દુકાન છે રાજકોટમાં બાઈકને સેલ કરે બધી પ્રકારની એ એક નંબર બાઈક સેલ કરવાની બડી ટોપ બય
બરાબર આપડે ક્યારે જવાનું નક્કી કરીએ એમ તો આપડા પર ટાઈમ છે પણ હવે તમારે ટાઈમ થાય હિસાબે આપડે જઈએે જોવા મળ
તો તમને કાલ ન ખાવત હોય તો કાલની આપણે ટ્રેન માં નીકળી જાય હવાન ની સિકન્દરાબાદ માં નીકળી જાય એટલે તમને ખુબ મજા આવશે એ ટ્રેનમાં ને બધે આપડે માહોલ જોઈને જવાનું એ કાલે સવારે પછી પહોંચતું આ પરમ બશે સવારે એટલે આપડે પછી એ નીકળીયે આજે આજે કાતો કાલે નીકળીે હું કેવ
હા કશો વાનો ને એક દિવસ એવું લાગે ત આપણે રાજકોટમાં તમારી ફૂઈને ઘરે રોકાઈ આવશું પ્રાણુભાઈને મળતા આવશું પ્રાણુભાઈને લઈ જાવશું તો આપણને સારું પડશે
આું પાક
હા હા તો એ વાત પણ આપડે પ્રણવભાઈ ને વાત કરાવીએે તો પ્રણવભાઈ હ ઉઠાવે છે તો જે આપને સસ્તી કરી આપ એને બધું જોઈ લેલ આપણને કઈ બ વાંધો આવ્યો મને લાગે નને
સાચી વાત છે બીજી તો તમારે તો રોયલ ન્ફિલ્ડ ને આ કોન્ટિનેન્ટલ જીટી બી લેવાય પછી ઇન્ટરસેપ્ટર બી લેવાય એકસો પચાસી સી પહેલા ગેરમાં પચાસ ની સ્પીડ ભાગે
એ વાત તો ખરી પણ આપણને એટલી સ્પીડ ની બી હાલમાં જરૂરત નથી એટલે આપડે કદાચ મારા હિસાબે બુલેટ લેવાય સ્ટાન્ડર્ડ તમે કે સારી કન્ડિશનમાં હોય તો આપણને ચાલશે મજા આવશે એટલે ઘરે બી કઈ વાંધો આવશે ન એટલે એ શું છે ને કિંમત આપ લઈ મંજૂરી કરી આપી બીજું શું
ચાલોને પાકું જોતા આવશ એમાં શું હોય ન હમ
એ વાત ખર છે આપડે કાલે કેટલા વાગ્યા ની ટ્રેનમાં જઈએ
કાલે આપડે સાડા નવ ની ટ્રેનમાં જઈએ તો અમે કેતા હોય તો
હા કઈ વાંધવા ન
વાગે ઉઠાર દે હા પુને
ઓકે ઓકે
સાંજે દસ વાગે હે ચલાવીને લાવો તો પાંચેક હજાર નું પેટ્રોલ તો બહ થઈ ગું
હા તો એટલામાં એટલે આપણને સમથિંગ બેખાંડડ જોઈશે કે એક વાર ચલાવે તો બીજો થોડી વાર આરામ કરી લે
મેં ચલાવતો જ છું ને એમાં શું આપડે પાંચસો પાંચસો અઢીસો કિલોમીટર અઢીસો કિલોમીટર ભાકી લઈશું. એમાં હું હોયનું?
એ વાત છે ચલે છે. તો તમારા હિસાબે, બીજી કોઈ લેવી રહી તો કઈ એક્ટવાવા તમારા હિસાબે ચાલે કે નહી ચાલે? ઘરના કામ માટે ચારો લાવવામાં.
એક્ટિવા તો બહુ મસ્ત ગાડી. એક્ટિવા જેવી કોઈ ગાડી નહી. પણ એકસો પચીસ સીસી કા તો સિક્સ જી લેવા. પડે.
હા હા! એ આપડે ડાઉન પેમેન્ટ ભરીને લઈ શું પ્રાઈસ પડે છે? કે આપડે પલ કેશ લ. તો શું પ્રાઈઝ પડે?
જો ચોરાણું વજનની ગાડી હોય ને. તમે કેશ લેવો તો ચોરાણું હજારમાં પડે ને. હપ્તે લેવો તો, તમારે એક લાખ દસ હજાર વીસ. પોગી જાય. તમા હપ્તા ની રેન્જ પર ચાલે કે કેટલા વરષની તમે રેન્જ રાખો.
એને બાણું હજાર માં પડડી હતી. એ સાદું ટ ન આવે. સાદું આવે. ચાવ ચાવી વાળી ગાડી આવે ઓલામાં. વધારે તમે ખર્ચો તો એમાં ચાવી નહી આવે. રિમોટ વાળી ગાડી આવે.
કે કોઈ ગાડી ચાલી જાય છે.
હું કેવું?
ગાડી બે ફરક પડે છે. સરખું
જો ચાવી વગર ની એટલે વાયરલેસ હોય. એમાં રિમોટ હોય રિમોટ થી. તમે લોક અનલોક કરી શકો ગાડી ચાલુ બંધ કરી શકો ગાડીને. બીજું એવું કે ડિજિટલ મીટર આવે. ડિજિટલ મીટલમાં એ જ ફાયદો ઉઠાવે કે, તમે પેટ્રોલ ના ખું એ કેટલા કિલોમીટર ગાડી હાલશે એ પેટ્રોલ પ્રમાણે. શે એમાં ડિજિટલ મીટરમાં. અને તો ફોન કનેક. થઠી જે હાથે હાથે.
તો બરાબર. તો આપ આપ એક કામ કરીએ આપ શોરૂમ પર જ.
શું છે? કે આપ બધું જોએ ફ્રી કરી.
સારું સારું. જોતા હોઉં છું. એમાં હું હોય એકસો પચીસ સી સી્કા તો ફાઇ જી લેવાય એ સૌ ટોપમાં ટોપ.
હા તો સ કે આપડણે શું સરરગામમાં સી પડશે કે ચીખલી કે વસાડ તનેઈ ખબર છે?
એતો બધી બધી જગ્યાએ અમુક. પ્રાઇસ પ્રમાણે અલગ અલગ ભાવ હોય. એટલે આપડે તપાસ કરવી પડે એમ જોવા જાય, ચીગલી મસા. સસ્તું પડે. કેમ કે મેં વચ્ચે સ્પ્લેન્ડર લીધી હતી તો, મને ચીખલીમાં ચોરાણું હજાર રૂપિયા કીધા હતા. અને અહી ખેરગામથી એક લાખને બે હજાર કીધા હતા.
મેં સાંભળ્યું છે. હું નામાં એક સો રૂમ આવેલું છે ત્યાં ગાડી સસ્તી પડે છે. પણ ત્યાંથી કહીયા લાવવાનો બ ખર્ચ ને એવ બધું સમથિંગ સરું. પડી રહેશે.
એ તો બઉ કઈ ફરક નહી હોય. તમારે પેટ્રોલ પૂરા આવવાનું પછી જવા આવવાનો ખર્ચો માંડીને તમે. પકડો તો એ દો અઢી થી ત્રણ હજાર રૂપિયા નો ખર્ચો પકડી ને ચાલવાનો. એટલે તમારે એમાં પાક એટલું જ થઈ જાય. બે થી ત્રણ હજાર રૂપિયા વધી જાય સામાં તમે ઉનાખથી લાવો. તો
બરાબર. એટલે આપડે સમથિંગ વધારે જ જેવો ખર્ચો થઇ જાય. એટલે આપડે અહીયાયા ખેરગામ. તો ચીખલી મારા હિસાબે ચીખલી સારું પડે છે. શું કેવું?
હા! ચીખલી સારું પડે. ચીખલી માં બધી સર્વિસ અવેલેબલ છે. ને બધી રીતનું બરાબર છે. એટલે આપુંને સારું પડે ચીખલીમાં.
કરનું રે તોી બઉુ દોસ્ સુધથી જવું ન પે ને ખર્ચાી નઈ આવે એ શીખલી એટલે શીખે એટલે આપણે જલ્દી જાય ભાઈ.
હા હા ને સર્વિસ તો એમ આપડે ખેરકામ માં બધે થઈ જાય એલે એવું જરૂરી નહી કે આપણેે જયાંથી ગાડી લીધી ત્યાંથી જ સર્વિસ કરાવીએ તો ગમે ગમે ત્યાં કરાવી આવશો જ્યાં હીરોનું શોરૂમ હોય ને ત્યાં કરાવી દેવાય.
એટલે આપડણે ચીખલી થી લીધી રહી તો આપડે ખેરગામી ભી કરાવી શકીએ છીએ એમ ને.
હા કરાવી જ શકાયન.
હા હા એટલે બઉ વાંધો આવે એવું કઈ નહી એટલે આપડો ટાઈમ બી બચે ને અહીયા સર્વિસ બી થઈ જાય.
હમ્મ હું બધી રીતનું બરોબર છે બધું
હવે કઈ વાંધો નહી આપડે કાલે માલે કા તો પરમધાડે જઈએ અને ગાડી જોઈએ શું કંડિશન છે કેવું છે અને કેવો કલર સારો લાગે છે કેટલામ પડી શકે ફૂલ કેશ લે કે હપ્તે લેશું. હું પ્રો શું થશે ને એવું બધું પૂછી લઈએ ને આગળ વાતચીત કરીએ બીજું શું
ઓકે પાકું પાકું આપડે જોઈ આવ એમાં કઈ હોય નહી આપડે તો પાંચ મિનિટનો રસ્તો જાય ને જોય ત્યાં હો કઈ તીર મારવાનું કામ નથી.
હા હા કઈ વાંધો નઈ આપડે કાલે માલે તમે ફોન કરીને તમે જય્યારે નવરા પડો ત્યારે ફોન કરજો એટલે આપડે જોવા જાશું બીજું શું
ઓકે ઓકે વાંધો નહી.
હારુ ચાલો તાણ.
ચાલો.